હેલો
હેલો કેમ છો.
મજામાં જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ શું કરો છો?
તમે કેમ છો?
મજામાં વરસાદના મોસમના મજા લઈએ છીએ.
આખા દિવસ વરસાદ પડી છે,
આખો આખો દિવસ વરસાદે તો આમ હેરાન હેરાન કરી દીધા છે. આખું ઘર ભીનું ભીનું ભીનું ભીનું કપડા કપડા તો કાલનાય નથી સુકાયા તો આજના
બહાર જ છે હ. હા શું કરો છો તમે.
બસ આ બેઠી જ હતી થોડું હવે નવરા પડ્યા એટલે ફોન લઈને બેસયા આપણે તો બીજું શું.
ભાઈ આય ગયો?
ભાઈ હા અમન નથી આયો બસ એનીય ટેન. હા એનીય ટેન્શન ટેન્શન હતી. મેં કીધું હા અમરનાથમાં પેલા આતંકવાદી હુમલો થયો ને પાછો.
હા.
હા કાલે થયો હતો નો અને એક આપણા હા એક આપણા પેલા પણ ગુજરી ગયા. એક સૈનિક હતા કોન્સ્ટેબલ હતા સાડા બાર વાગ્યે થયો હતો બપોરે મંગળવારે બપ.
તો ભાઈ ક્યારે આયો?
ભાઈ બસ મંગળવારે ઉતર્યો હતો અને મંગળવારે બપોરે સાડા બાર વાગે જ થયું હતું.
હ મે સમ ભી ગલ પરી.
પેલા એક કોન્સ્ટેબલ હતા એમને ગોળી મારીને હત્યા કરી નાખી. હુમલામાં હતા જે આતંકવાદી એ બંને તો નીકળી ગયા ભાગી ગયા. હવે એને શોધી રહ્યા છે.
શું ચાલી રહ્યા છે આ જંતરમંતરમાં ભગદડ ચાય છે. હવે અમરનાથની થાય છે શું થઈ રહ્યો છે.
સમજોને બધું આવુ ખબર નથી પડતી હજુ તો આતંકવાદીઓ મળ્યા નથી. કે સુરક્ષા બધું તૈનાત થઈ ગઈ છે.
તમે તો જમ્મુ જમ્મુ કાશ્મીર અને અમરનાથ એમાં તો આતંકવાદી ફરતાય રહે છે. આમાં તો કોછ ના કોઈ થાય છે.
હા પેલું જોયું ને કાશ્મીર માં કેવું થયું હતું.
હા.
બિચારા કોઈ હનીમૂન કરવા ગયાતા કોઈ ફરવા ગયાતા કોઈને ખબર હતી કે આવું થવાનું. બિચારા રાખ કે લગ્ન કરેલા લગ્ન કરેલા તો
એકને ખબર છે એક દિવ દિવસથી થયાતા લગન થયા.
હા એક તો ફરવા ગયા હતા અને એમને તો મારી નાખયો.
બાર નાખ્યો આતક વાગીયો બો ત્રાસ તો હા પહેલગામમાં થયો હતો.
હમ એ એમાં શું આપણા બધા મળેલા જ હોય છે કોઈને કોઈ કોઈ ના કોઈ
હા અંદર ન કોઈ હોય છે તો એઈ ખબર પડે છે ને કે કંઈ પબ્લિક છે કા પબ્લિક નથીતી.
હા અંદરનું હોય છે તો જ ખબર પડે છે. કઉ છું ના
પબ્લિક હોય અ આતંકવાદી હમલા કરી નાખે છે.
હમ એ આમ તો શું ટ્રેનમાં આવવાનો હતો. પછી એના ફ્રેન્ડની ફ્લાઇટ ની ટિકિટ હતી તો એને ફ્લાઇટ ની કરવાઈ હતી પણ મને ખબર નતી કે ફ્લાઈટમાં આવવાનો હતો. મને એવું કે ટ્રેનમાં ગયો છે. તો ટ્રેનમાં આવશે પણ મંગળવારે એ નીકળવાનો હતો. તો મને એવું કે હા મન મન તો આમ ટેન્શન થઈ સાડા બાર વાગે મને ન્યૂઝ નું હતું તો ન્યૂઝ જોતી હતી એટલે કે એક કોન્સ્ટેબલ ને મારી નાખ્યું ને હવે આતંકવાદી ત્યાં છે અમરનાથ માં સુરક્ષા વધારી દીધી ને બધું ચાલતું જ હતું. તો આખું દિમાગ આપણું ત્યાં જ દોડ્યું. એટલે મેં પાછું એને ફોન કર્યો મે કે તું ક્યાં છે બકાતું તો કે હું તો આઈ ગયો.
દર્શન થઈ ગયા તા?
હા એ કે સરસ દર્શન થઈ ગયા કે હું આવી ગયો મેં કીધું તું તો નીકળવાનું હતો તો નોતો કે ના હું તો ફ્લાઈટ માં આવ્યો એટલે મે કીધું સારું ચ
જમ્મુ કશ્મીર તો આપને ફોન લાગતો નથી?
ના એને એક નંબર લીધેલો છે. જે દર વર્ષે જાય છે ને એટલે એક નંબર લીધેલો છે એટલે એના ઉપર એ વાત કરે છે.
હા.
હજુ તો આતંકવાદીઓને શું જોઈએ એજ ખબર નથી.
ખબર નથી પડતી સાચી વાત.
એટલું આતંક કરી નાખે છે આમ તો ફરવાય નથી જવાતું ને જઈએ તો એવુ જ હાથ ઉપર લઈને જ એવું લાગે છે મારા છોકરા કેતા કાશ્મીર જઈએ આ વખતે મેં કીધું ના બા કઈ નથી જઉં.
મારો તો નાનકા પરિવાર જમ્મુ કાશ્મીરમાં છે તને ખબર છે. હા.
અને આ લોકોને જોઈએ શું એજ ખબર નથી પડતી આટલું ખર્યું તું પાકિસ્તાન આટલા બોમ્બ કર્યા અને આખું પીએમ મોદી એ કે કેટલું રાતો રાત આખું સાત દિવસ નું ઓપરેશન કરીને ઓપરેશન સિંદુર પુરૂં પાડ્યું હતું. કેટલું તો નુકસાન કર્યું તું એમના કેટલા લોકોને માર્યાતા. આટલું થયું તો એમને કઈ છે જ નહી કે હા હવે આપણે ધરાઈ જઈએ હવે આપ આપને આવું ના કરવું જોઈએ એટલે આપણે બે ને મારીએ છીએને તો ચાર આતંકવાદી તૈયાર થઈ જાય છે પેલાથી જ. અને આપણાય લોકો મારે મરે છે એમનાય મરે છે. એમને જોઈએ શું એજ ખબર નથી.
આવી તો માનસ છે ને. આ માનવ માનવ છે તો માનવ છે એ આતંકવાદી બન્યો છે.
અને એ લોકો એવું નથી વિચારતા કે પાકિસ્તાન હાસ તો પાકિસ્તાન થી વધારે તો આપડે અહીંયા બધા રહે છે. પાકિસ્તાની કેટલા બધા રે છે તો એમનું એવી વિચાર કરવું જોઈએ જોયું નહી પહેલગામમાં તો પુંછે છે કે હિન્દુ હો કે મુસ્લિમ હો એવું કરીને પછી કે હિન્દુ છે એટલે એને મારી નાખે મુસ્લિમ છે તો એમને છોડી નાખે. તો હિન્દુ ના ઘર પરિવાર છોકરાઓ હોય છે એવું તો ના કરવું જોઈએ એમને.
આ સાચી વાત છે તો આ ફરવાનું જગા હોય છે તો આના સિક્યોરિટી કેટલાં ટાઇટ કરી રાખ
સિક્યોરિટી તો કેટલી ટાઈટ કર હોય પણ એ લોકોને શું જોઈએ એની જ ખબર નથી. પડતું કહું છું ને એ લોકોને શું જોઈએ એની જ ખબર નથી પડતી. આટલું કર્યું ઓપરેશન ચલાવ્યું ને બધું કર્યું હજુ તો આતંકવાદીઓ ને પકડે છે હમણાં તો મેં ન્યૂઝ જોય ને એટલે કાશ્મીરમાં એમનું ઘર જ તોડી પાડ્યું જ્યાં ખબર પડી ને એ લોકો રહે છે હમણાં આતંકવાદીઓ એ ઘર જ તોડી નાખ્યું હમણાં એટલા સાંજે છ વાગ્યાનીસ છે
આમાં તો જમ્મુમાં તો ક્યારે ક્યારે બમ નાખી જાય અહિયાં બમ નાખ્યો બે મહિના પછી અહિયા બમ નાખ્યો.
શી ખબર કેવી રીતે રે છે જમ્મુ વાલા
જમમુ વાળા બિચારા એ બી બેને જીવે છેજ ક્યાં ને ક્યાંક એમનો પણ વાાગ છે ત્યાંના લોકો જે એમને સપોર્ટ કરે છે ને એટલે એ લોકો આગળ વધી શકે. હવે પહેલગામ ના જે હતા આતંકવાદીઓ એમને ત્યાં જ મોકેલું હતું ને એ વીસ વીસ દિવસ થી ત્યાં રહેતા હતા ઘોડે સવારી કરતા હતા. ખચ્ચર ને એ બધા ચલાવતા જ તાને.
બે ભઈ પેદલ ગયા તા.
હા એ પેદલ જ ગયા તા.
પેદલ યાત્રા કરી હતીથી.
હા એ પેદલ યાત્રા કર એ દર વર્ષે જાય એટલે પેદલ યાત્રા જ કરે.
તો ગ્રુપ જોડે ગયા હતા.
ના નહી એ ને એનો ફ્રેન્ડ જાય છે કે બહુ ફાસ્ટ ચડાય છે ત્યાંની તો
હ હાડ ચઢાઈ છે તેના
હ વૈષ્ણો દેવી છે ને એના એનાથી દસ ગણા વધારે સીધી ચઢાય છે અને ખચ્ચર ને તો એટલા ના સીધા નીચે પડી જાય છે.
હ આ હેમકુંડ ની યાત્રાી એવી છે.
હા હિમકુંડની પણ એટલે જે જે ઉપર હોય છે એમની હ યાત્રા થોડી હા તો ભય
બહત યાત્રા કઠિન હોય છે ઘોડે પર બેસી નાને તો ઘોડડા તો પહાડની બાજુ બાજુ ચલે છે. એના બીક લાગે છે ના કે પડી ના જાય કઈ.
પણ વૈષ્ણો દેવીમાં તો હવે સારું થઈ ગયું છે બંને બાજુ જાળીઓ મૂકી દીધી છે.
હા પણ વૈષ્ણોદેવી ની યાત્રા આવી સરળ થઈ ગઈ. એના ખાતર હા અમરનાથ પછીરઅહીયા હેમકુંડ સાહેબ કેદારનાથ
હેમકુંડ સાહેબમાં કેટલા દિવસ લાગે છે જતા.
આમાં તો ત્રણ દિવસ લાગે છે નઈ ખાલી જવા જવાવામાં આવે જઈને આએ તો દસ દિવસ તો થાય.
અને ત્યાં ઉપર ચડીને પછી ત્યાં રોકાવાનું છે રાત્રે.
તેે કરવા પડશેને બે બે જગા તો સ્ટે હોય છે રાસ્તામાં.
રસ્તા પર હોય છે બે જગ્યા એટલે તમે રાત્રે રોકાવ છો રસ્તા ઉપર.
હા એ ઋષિકેશ ગુરુદ્વારા છે ને અહિયાયાથી જવાનું છે. અ આગળ ગોવિંદ ઘાટ આવે છે તો ગોવિંદ ઘાટ માં એક દિવસ સે સ્ટે કરવા પડશે કરવા. ફેર ગોવિંદ ધામ સ યાત્રા ચાલુ થાય છે.
હમ્મ હમ્મ ગોવિંદધામ પછી કેટલા કિલોમીટર છે.? તેર અને તેર એક દિવસમાં ઉપર ચડીને નીચે આઈ જાવુ છુ.
નહી નહી. ખવાનું તો નથી તેર તેર કિલોમીટર ચડીને સ્ટે કરવો ગોવિંદ ઘાટમાં.
અચ્છા.
ગોવિંદ ધામથી ગોબિંદ ઘાટ જવા માટે તે તેર તેર કિલોમીટર ના ડિસ્ટન્સ છે. એમાં તેર કિલોમીટર ગુર હા આમાં ગોબિંદ ઘાસ સ્ટે કરવા પડશે. ઓ બીજી જે ગુરુદ્વારે છે ને. જે? હેમકુંડ સાહેબ એ સાત કિલોમીટર છે.
અચ્છા.
એ એ સવાર સવાર માં કરવી પડશે. સવાર સવારમાં કરવી પડશે આપણે, બસ જાતી.
એટલે વીસ કિલોમીટર થાય.?
હા. તો ગોવિંદ ઘાટથી ફર સવાર સવાર મેં સાત કિલોમીટર જાયને. પાછું આવવાનું છે, વા બાર વાગ્યા પહલે.
હવે જાઓ એટલે આપણને લઈ જાઓ બધાને.
ચાલો ના ચાલલો નેક્સ્ટ મંથ નેક્સ્ટ યર ચલલે છે.
ચાલો કરાવો ટિકિટ તો જઈએ. બરાબર ને ટિકિટ કરાવો એટલે અમારી એ કરાવી દેજો બીજું
ભાઈ પ્રસાદ વરસાદ લાયો જે.?
હા હવે હું જઉં એટલે લેતી આવીઈશ.
હા તો આપી જાઓ.
ા તો એ આવે તો એ આવશે.
ચલો હોર શું કર્યા તમે.?
બસ હવે મળીએ આપણે પછી બરાબર ને.? હા ચલો જય શ્રીક
જય શ્રી કૃષ્ણ.